હલો
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો તમે
હું મજામાં છું તમે કેમ છો
હા હું પણ મજામાં છું
હા મેં વિચાર્યું ઘણા દિવસો પછી વાત કરીએ છીએ તો ચાલો ને કોઈક એવા સરસ મજાના ટોપિક પર થોડી ચર્ચા કરી લઈએ
હા બહુ સારો વિેચાર છે તો બોલો ને કયા ટોપિક પર વાત કરવી હતી તમારે
જોવ ને આજકાલ તો વેધર કેટલું બદલાય છે વાતાવરણમાં કેટલા ફેરફારો આવતા રહે છે તો વિચાર્યો એના પર જ કોઈ એવી ટૂંકી ચર્ચા કરી લઈએ તો ચાલે ને
હા હા ખૂબ જ સરસ એમ પણ હમણાં જુઓને વાતાવરણ એકદમ અચાનક કેવું બદલાઈ ગયું છે એકદમ વાતાવરણમાં ચેન્જીસ આવવાથી ઘણા લોકો બીમાર પણ પડી રહ્યા છે શરદી ખાંસી તાવ જેવી સમસ્યાઓ થઈ રહી છે
હા એ વાત તો ખરી કે વાતાવરણમાં ફેરફાર આવવાને કારણે આવી સમસ્યાઓ થાય છે પરંતુ વાતાવરણમાં ફેરફાર થાય કેમ છે આપણે એનું મૂળ કારણ શોધવાનું છે જેમ કે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગના કારણે આજકાલ ઋતુઓ કેટલી બદલાય છે આપણને સવારે ઠંડક જેવી લાગે બપોરે ભળભડતો તાપ જેવો લાગે સાંજે થોડી ઠંડક અને રાત્રે પાછી ગરમી
હા એ વાત તો તમારે બિલકુલ સાચી છે આ બધું ગ્લોબલ વોર્મિંગનાં કારણે જ થાય છે અને એના જવાબદાર પણ તો આપણે મનુષ્ય જ છીએ ને એટલું બધું આપણે પોલ્યુશન કર્યું છે ને નેચરને એટલી બધી હાિ પહોંચાડી છે કે હવે આપણે આ બધા દ્વાનો ભ બનવો પડે છે
સાચી વાત કહી તમે અને આ વાતાવરણ બદલાવાના કારણે કેટલાય લોકો બીમાર પડે છે વાયરલ ફીવર તાવ આ આવી બધી નાની નાની સમસ્યા થતી રહે છે ક્યારેક શરદી ઉધરસ થઈ જાય તો ક્યારેક ગળામાં ખરાબ લાગે તો ક્યારેક અચાનક ઠંડી લાગવા લાગે અને તાવ આવી જાય
હા સાચી વાત છે અને શરીર એડજસ્ટ કરી શકતું નથી આ બધું એટલે આપણને આ આ બધી સિઝન ચેન્જ થાય એટલે આપણે બીમાર પડી જઈએ છે
સાચી વાત છે વાતાવરણ બધું બદલાવાનું એક મુખ્ય પરિબળ પ્રદુષણ પણ છે કે આજકાલ પ્રદુષણ કેટલું વધી ગયું છે આજે બધા ધુમાડાઓ જે આકાશમાં જાય છે જે ફેક્ટરીઓ ધુમાડા છોડે છે પછી કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ આટલું વધેર્યું છે જેના લીધે વાતાવરણમાં ફેરબદલો આવતો રહે છે
બિલકુલ સાચી વાત છે ધુમાડો પણ એટલો જ છોડે અને સાથે સાથે લોકો વૃક્ષો પણ એટલા જ કાપી રહ્યા છે બધા વૃક્ષો કાપીને ત્યાં બિલ્ડિંગો બાંધે છે એટલે વૃક્ષોનું પ્રમાણ ઓછું થતું રહ્યું છે એનાથી ઓક્સિજનની માત્રા ધટ તી રહી એટલે પણ એક ક કારણ બની શકે છે વાતાવરણમાં બદલાવ
સાચી વાત છે તમારી અને આ બ આ બધામાં ફેરફાર થવાને કારણે નાની નાની બીમારીઓ આપણને વારે ઘડીઓ થતી રહે છે સ્વાસ્થ્યમાં નાના મોટા ચેન્જીસ આવતા રહે છે જેના લીધે આપણને લાગે કે થોડા થોડા દિવસ આપણે બીમાર પડીએ છેએ પરંતુ એ આ વાતાવરણમાં ફેરબદલો થવાને કારણે જ છે હેલો
હા હા બોલો ને
હા આ બધું વાતાવરણમાં ફેરબદલો થવાને કારણે જ છે
હા આ બધી ગ્લોબલ વોર્મિંગની અસર છે કે એના લીધે વાતાવરણને હવામાનમાં અસ્થિરતા આવી ગઈ છે પહેલાં જેમ કેમ બધી ઋતુઓનું અમુક સમય નિર્ધારિત હતો કે ચાર ચાર મહિને બધી ઋતુઓ એના સમય પ્રમાણે આવતી હતી પણ આ ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદની પેટર્ન એકદમ બદલાઈ ગઈ છે એના લીધે ક્યાં અ ક્યાં તો અતિ ભારેમાં ભારે વરસાદ થઈને પૂર જેવી સમસ્યા આવી જાય છે તો ક્યારેક એક કસે દુકાળ પડી જાય સુકાઈ જાય છે એવી સમસ્યા ઉભી થાય છે
સાચી વાત છે તમારી અને આ જોઓને ક્યારે ક્યારેક આ ગરમીના સિઝનમાં પણ માવઠું આવતું રહે છે ક્યારેક ઠંડીમાં વરસાદ પડી જાય છે ગમે ત્યારે ગમે તે વસ્તુ અને વાવાઝોડા અને કુદરતી સમસ્યાઓ પણ વઘી ગઈ છે કારણ કે વાતાવરણ બદલાય છે અને વાતાવરણ બદલાય છે એનું મુખ્ય કારણ છે આપણે મનુષ્ય છે કેમ કે આપ આપણે મનુષ્ય જ પ્રદૂષણ ઉત્પન્ન કરીએ છીએ આ ગ્લોબલ વોર્મિંગનું એક કારણ આપ આપણે પણ તો છીએ ને કે આપણે આટલું પ્રદુષણ ફેલાવીએ છીએ એટલે જ તો ગ્લોબલ વોર્મિંગ થાય છે અને એ ડાયરેક વાતાવરણ પર અસર કરે છે
અને આ વાતાવરણ પર અસર થઈને જે કમોસમી વરસાદ પડે છે એની સૌથી મોટી અસર અસર ખેડૂતને થાય છે એના પાકને કેટલો નુકસાન પહોંચે છે અને પાકને નુકસાન પહોંચે તો પછી અનાજ અને બધું મોંઘવારી પણ વધી જાયને
સાચી વાત છે આ વાતાવરણમાં બદલાને કારણે જે રીતે તમે કીધું ખેડૂતોને નુકસાન થાય જે એ જ રીતે જેમની વાડીઓ હોય છે જેમાં એ લોકો ફ્રૂટ્સ બધા ઉગાડતા હોય છે પછી જેમ કે ઉનાળાની સિઝનમાં કેરીઓ ઉગાડે છે તો કેરીના મોર પણ નથી પાકતા કારણ કે ઠંડી બરાબર નથી પડતી અથવા તો અમુક વાર માવઠું આવી જાય છે વચ્ચે એટલે કે કમોસમી વરસાદ પડી જાય છે જેના લીધે એમના કેરીના મોર પણ બગડી જાય જાય છે
સાચી વાત છે તમારી અને તમે જોયું જ હશે કે શહેરી વાતાવરણ અને ગામડાનું વાતાવરણમાં કેટલો ફેર છે શહેરની સરખામણી ગામડાનું વાતાવરણ કેટલું શુદ્ધ અને એકદમ ચોખ્ખું વાત વાતાવરણ છે ત્યાં નો
સાચી વાત છે કારણ કે શહેરમાં ઉદ્યોગો વધ્યા છે બધી ઇન્ડ ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ એનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે અને સાથે સાથે શહેરોમાં વાહનોની સંખ્યા પણ વધી છે હવે જે એટલા વધારે વાહનો એટલું જ વધારે ધુમાડો નીકળે અને એટલું જ વધારે પ્રદૂષણ થાય જ્યારે ગામડામાં આ વસ્તુ ઓછું છે ગામડામાં શું હોય કે પર ઘર કોઈકની પાસે એક વાહન હોય જ્યારે શહેરમાં તો જે ઘરમાં જેટલા સદસ્યો હોય એટલા વાહનો હોય એક ગાડી, એક અ બ બાઈક, એક સ્કૂટી એ રીતે.
અને ગામડામાં તો શહેરની સરખામણી ગામડામાં થોડી હરિયાળી અને વૃક્ષોનું પ્રમાણ પણ તો વધારે હોય છે ને એટલે એ પણ થોડીક વાતાવરણ પર અસર કરે છે કે ત્યાંનું વાતાવરણ શુદ્ધ રહે છે.
સાચી વાત છે. શહેરોમાં તો જોઓ ને બિલ્ડરો બિલ્ડિંગ્સ બાંધવા માટે ગમે ત્યારે ગમે ત્યાંથી ઝાડ કાપી નાખે અને એ જગ્યા પર બિલ્ડિંગ ઊભી કરી દે પરંતુ એમ ના વિચારે કે આ વૃક્ષો હશે હશે તો જ એ વાતાવરણને સારી રીતે રાખી શકશે કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન છોડી શકશે જેના કારણે મનુષ્યો સારી રીતે વાતાવરણ માંથી શુદ્ધ હવા લઈ શકશે.
ખરી વાત છે તમારી અને આપણે આ હવામાન હવામાન પર અસર ના થાય કે આપણા પર્યાવરણને નુકસાન ના પોંહચે એના અમુક એવા પગલાં પણ લેવાની આપણને જરૂર છે જેમ કે આ જે અ ધુમાડો ફેલાય છે જે હવાનું પ્રદૂષણ ફેલાય છે તો આપણે એ કામ કરી શકીએ ને કે જેના ઓફિસમાં એક જ જગ્યા હોય એક જ ચાર પાંચ વ્યક્તિ એક જ જગ્યાએ જવાના હોય તો આપણે એક જ ગાડીનો પ્રયોગ કરીએ કે અ તો એનાથી શું અ હવામાં પ્રદૂષણ ધુમાડો પણ ઓછો લાગશે અને અ વાતાવરણમાં પણ કંઈ નુકસાન નહીં પહોંચે.
અને અ શ શાળાઓમાં તો આજકાલ ટ્રી પ્લાન્ટેશન જેવા નાના-નાના પ્રોગ્રામો પણ થાય છે જેનાથી બાળકોને પણ શીખવા મળે કે આપણે વાતાવરણને પણ સાચવવું કેટલું જરૂરી છે. અ ગામડાઓમાં તો શું લોકો ખેતી કરે એટલે ત્યાં હરિયાળીને બધું રહે શહેરમાં આવું કંઈ જોવા નથી મળતું એટલા માટે શહેરમાં આવા પ્રોગ્રામો થવા જરૂરી છે આપણે પણ આપણી સોસાયટીમાં આજુબાજુમાં આપણે ટ્રી ટ્રી પ્લાન્ટેશન જેટલું બને એટલું કરવું જોઈએ જેનાથી આપણને શુદ્ધ ઓક્સિજન હવા મળે.
સાચી વાત છે અને આ સરકાર તો આ બાબતે પગલાં લઈ રહી છે પણ આપણે એ બી ધ્યાન આપવું જોઈએ. તમને ખબર છે હું એક જગ્યાએ જતી હતી ને તો મને રસ્તામાં અ હવે કોઈ એનજીઓ તરફથી હતા કે કોઈ પર્સનલ આપતો તો એની મને આઈડિયા નથી પણ એક વ્યક્તિ બધાને ફ્રીમાં નાનાં-નાના છોડવાઓ જેમ કે તુલસી છે, ગુલાબ છે એવા અમુક નાના-નાના છોડવાઓ એમજ ફ્રીમાં આપતા હતા. તો લોકો શું ફ્રીમાં મળે એમ કરીને બી બે-બે, ત્રણ ત્રણ લઈ જઈને અ રોપતા હતા તો એ પણ એક સારી પહેલ કહેવાય.
સાચી વાત છે આ તો ખુબ જ સરસ કામ કર્યું. કહેવાય આ એક ગિફ્ટ સેમપલ તરીકે લોકોને અવેર કરવાનો અથવા તો સમાજમાં કે આપણી આજુબાજુની સોસાયટીઓમાં જેટલું બને એટલું ટ્રી પ્લાન્ટેશન કરવાની એમની એક પહેલ હતી હવે તમે જોઈ લો આજકાલ વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ પણ કેટલું વધી ગયું છે જેના લીધે એસિડ વર્ષા પણ થાય છે એટલે કે પહેલા આપણે કેવું વરસાદના પા જે જ્યારે વરસાદ પડતો ત્યારે આપણે પહેલાં વરસાદમાં નાહતા પણ આજકાલ લોકો એવું કરવા કરવા નથી માગતા કેમ કારણ કે વાતાવરણમાં જે સલ્ફર ડાયોક્સાઇડ હોય છે એ જ વરસાદ સાથે નીચે જમીન પર આવે છે અને જો એ આપણે બોડીમાં અડે તો આપણને એલર્જી કે પછી એ સ્કીન રિલેટેડ સમસ્યા થઈ શકે આ બધું થયું છે કારણ કે વાતાવરણ ખરાબ વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ જેવા તત્ત્વોનું પ્રમાણ વધે વધી ગીયું છે.
હા સાચી વાત છે એટલે જ તો આપણે આપણાથી બને તેટલું વાતાવરણને શુદ્ધ રાખીએ પર્યાવરણને નુકસાન ના પહોંચાડીએ અને બને ત્યાં સુધી વધુમાં વધુ અ ટ્રી પ્લાન્ટેશન કરીએ અને થોડુંક આપણું અ પર્યાાવરણ સુધરે એમાં આપણે ભાગરૂપ બનીએ.
હા તમારી સાથે વાત કરીને ઘણો આનંદ થ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ.
વાદ જય શ્રી કૃષ્ણ.